હલો
હા કેમ છો
મજામાં તમે કેમ છો
હા મજામાંશે તો આજે આપણે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છે તમે જાણો છો કે આજે ઓનલાન શોપિંગ ન આને ચાલી રહી છે મલબ કે જે જનરેશનમાં આજ ખુબ જ ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ વધી રહ્યો છે કારણ કે ઓનલાઈન શોપિંગ ના કારણે આપડું ઘણું બધું વસ્તુ થઈ શકે છે ઘણા બધા સમય ન પણ બચત થાય છે અને આજે આજ ચલ્ફોન જોવા જઈ તો મોટા ભાગ વસ્તુ કે કઈ બી વસ્તુ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે કારણ કે ઓલાઈન શોપિંગ કરવી કોઈને ગમતો નથી મારો અનુભવ શોપિંગ મારા માટે છે તમારા માટે તમારા માટે ઓનલાઈન શોપિંગ એ છે તમે જણાવશો
હા બા આપડે જયારે જોઈએ તો આપણા જે જ જે જેમ કે તમે એને ઓનલાઈન શોપિંગ ગમે છે પણ જ્યારે તમને તમે એવું જોઓ કે જે આપ વડીલા છે જેમ કે આપડા દાદા દાદી નાના નાની એ બધા છે તો એને કંઈક સમજ નથી પડતું કે તમે ઓનલાઈન શોપિંગમાં એમને લાગે કે તમે પૈસા બગાડો છો
એવું તમારી સાથે ક્યારેક થયું છે તમને તમારા દાદા દાદી સાથે ને તમારા સાથે ક્યારે કેવું
હા બિલકુલ સાચી વાત છે કે મારા મમ્મી પપ્પા તો મને ઓનલાઈન શોપિંગ થી કરવાથી નહી રોકતા હોય છે કારણ કે તેમ તેવું ન ખબર હોય છે કારણ કે તેઓએ પણ ઘ ઘણી બધી વસ્તુ ઓનલાઈન શોપિંગ કરી છે એટલે તે લોકોને પણ વિશ્વાસ છે કે હનલાન શોપિંગ થઈ છે પરંતુ તમે કીધું ને કે દાદા દાદી ના સમયે એ બધું નહી ચાલતું હતું તો દાદા દાઈ ને હજુ પણ એવું લાગે છે કે આ બધું પૈસા ન બગાડ છે કારણ કે વસ્તુ કેવી આવે ને કેવી નહી એટલે મને દાદા એ તો ખુબ જ રોકે છે કે ઓનલાઈન શોપ આપડે નહી કરવી જોએ કારણ કે જે આપણે ઓફલાઈન સ્ટોર માંથી લઈએવ ઓનલાઈન નહી મળે એવું જ શીખામણ આપે છે અમેમે આજે આજે જોવા જઈએ તો ઘણી બધી એપ્લિકેશન જેવી કે બ્િન્કી છે ેપો છે ઇન્સ્ટમાર્ટ છે એવી બધી ઘણી આપણે કઈ વસ્તુ માવી હોય તોરત તરત દસ મિનિટ પંદર મિનિટમાં તેઓ પોતાની ડિલિવરી કરી દે છે મતલબ કે કઈ પણ વસ્તુ આપણને જોઈતું હોય જારો કે ઘરે મહેમાન આવ્યા હોય તો આપણને કઈ વસ્તુ ઘર માં શાકભાજી થી લઈને ઠંડા પીણા થી લઈને કોઈ પણ વસ્તુ ઘટતો હોય તો આપણે તે માત્રર દસ થી પંદર મિનિટમાં ઓર્ડર કરીએ એટલે દસ થી પંદર મિનિટમાં આવી જાય એટલે મને ઓનલાઈન શોપિંગ ન તો આજ એક ફાયદો લાગે છે કે દસ પંદર મિનિટમાં આવવું હોય આજની જનરેશન માટે ખુબ જ મોટી વાત છે કેમ કે દસ પંદર મિનિટમાં તો આપણે દુકાન પણ જઈ શકતા નથી તે કેટલા સમયમાં આપણને આપણો ઓર્ડર મળી જાય તો આપડ તો બહુ સારું કહેવાય તમાર સમાન હ છે
હા તમે આ વાત તો સાચું કીધું કે આપડણે જેમ કે બ્લેન્કેટ આપડણે લઈ લઈએ કે આ દસ મિનિટ માં આપણને ડિલિવરી આપી દઈ ત અમે કોઈ પણ એવું વસ્તુ ખાવાની લઈને પીવાની લઈને શાકભાજીને બધું જ દૂધ ને દહી ને એવું બધું જ ચીજ આપડા ઘેરે પહોંચાવી દે મા દસ મિનિટમાં તો જય્યારે આપણે અ કઈક સફર પણ કરીએ ને જેમ કે ટ્રેન લઈ લવ એક એક વખત એવું જ મારા ભાઈ અને હું અ તાજા આપડ ગાં જયારે અમે ગાવ આવેલા ને તો ત્યાં ગુજરાત જતા હતા ત્યારે ઓનલાઈન એવું હોય ઝોમેટો છે ને ઝોમેટો એમાં અમે ટ્રેનમાં બેસીને ફૂડ ઓર્ડર કરેલા તો તમે જોઈ શકો કે ટ્રેન માં પણ એ લોકો ફૂડ ડિલિવરી કરી દે એવું થાય તો અમે ટ્રેનમાં પણ ફૂડ ઓર્ડર કરીને અમેા ખાધેલા હતા ટ્રેન માં અમે બેસ જને તો મને એવું લાગે છે કે આપણા જયારે આપણેે જોઈએ તો આપણા ટેકનોલોજી એ બધું કેટલુંક આગળ વધી રહી છે આપણા જેલજી ના જે આપણે આ જે ચાલી રહ્યા છે એ કેટલુંક આગે વધી રહ્યું છે ને તમે જોઈ શકો કે આપણા આવતા જે પેઢી છે ને એને પણ આપણા જે કેટલા ફાસ્ટ ડિલિવરી એને પણ થઈ શકે જેમ કે તમે જોઈ શકો છો અત્યારે એઆઈ નો જે જનરેશન ચાલી રહ્યો છે ને એ આગળ વધતા જ રહી એ ક્યારેક ઘટતું નથી તો એમાં શું શું વૃદ્ધિ થાય, તમે હજુ પણ જો જો, શું શું થાય એમાં?
હા, ખુબ જ સાચી વાત છે તમારી, કારણ કે આજે કણા ડિસ્કાઉન્ટ કોડ જેમ કે ફ્લિપકાર્ટ થ ગયું એમેઝોન થ ગયું મન્ટ્રા થ ગયો એ આજે ન ઘણી બધી ડિસ્કાઉન્ટ ચાલી ર્યા છે જેમ કે તમે સમભગ દર દિવાળી વખતે બિગ બિલય દિવ એમાં એવું હોય કે વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા જઈએ ટીવી વોશિંગ મશન આઈફોન ફો ટીવી જે ખરીવું ઇલેક્ટ્રોનિક સામાન આપણને થર્ટી થી ફોર્ટી પસેન્ટ ડિસ્કાઉન્ટ મળી જાય છે, તો મને તો એ ફાયદો લાગે છે કે આ ઓફલાઈન સ્ટોરમાં આટલું બધું ડિ એવું એ શક્ય નથી, પરંતુ જો આ બીજ આટલા મોટા મોટા ડિસ્કાઉન્ટ લાગે છે, તો ઓનલાઈન જ શોપિંગ કરવી જોઈ, એવું મને તો લાગે છે.
વાત તો તમને સાચી, આ તો આપડે ફાયદા વાત કરી લીધા, તો તમને કંઈક એવું લાગે છે કે, ઓનલાઇન શોપિંગ ના ગેરફાયદા પણ છે, જેમકે મને લાગે છે કે, તમે જયારે ઓનલાઈન શોપ કરશો ત્યારે તમે જે ઓટીપી આવે, એ કોઈના સાથે શેર નહીં કરવું એવું હોય. ને પછી, ઓનલાઈન પેમેન્ટમાં જયારે આપણને કોઈક એવું દિકકત હોય તો, આપણને અ કસ્ટમર કેર જે એપ આપું જે કસ્ટમર કેર છે, માત્ર એનાથી જ વાત કરું તમે. એમ નથી કે, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમે ઓનલાઈન પેમેન્ટ વિશે ને એ બધું વાત કરો ના, એવું નથી કરવું જોઈએ આપ આપણને જે કસ્ટમર કેર નું, જેમાં નંબર આપેલ હોય. તમે એના સાથે જ વાત કરો. એ તમારું જો જે પણ પ્રોબ્લેમ હોય, એ સોલ્વ કરી નાખે, તમને કોઈક એવો ગેરફાયદો લાગે છે?
હા, ગેરફાયદો તો એમ તો નથી લાગતો, પરંતુ ઘણી વખત કેવું થાય છે? એ જો આપડે ખરી સાચી, મતલબ સાચી રેટિંગ જોઈને નહી મગાવી હોય કે? અ કંઈ પણ એમ સસ્તું મળી આવ્યું. ણી ખ વાર એવું થાય છે કે જે એક્સપેક્ટન હોય. એક્સપેક્ટેશન કરતા થોડું લોવર નું મળે છે, કારણ કે આપડે જો કાપડ જે ઓનલાઈન જોઈય છે. એ ખુબ જ સરસ ને સારું દેખાય છે, પરંતુ જે આપણને તરત જ મળતા આપણને એટલું સારું લાગતું નથી, મને તો એવુ લાગે. કે આપણે ઓફલાઈન કરતા ઓનલાઈન કરતા ઓફલાઈન જઈને લઈ આવું એ સારું, પરંતુ એમાં પણ ઘણા બધાસડવાન્ટેજ છે કે. આપણને નહીં ગમતી વસ્તુ પણ આપણે જબરદસ્તી ઘરે લાવવી પડે છે. તે. એવું બની શકે છે, તમારા જોડે ક્યારેક એવું બન્યું કે અંદર તમને જબરજસ્તી વસ્તુઓ પકડાઈ લીધી હોય કે તમને મન ગમતી હોય?
ના, ના, મારી સાથે એવું તો નથી થયું છે કે જબરદસ્તી કોઈ આપણને વસ્તુ જયારે આપને ના ગમે, તો આપડે કોઈ આપી દે. ના, મારા સાથે તો એવું ના થયું છે. પણ, મારા સાથે એવું થયું છે કે ક્યારેક આપણે જોઈએ ને કે આપણે ન ડિલિવરી જે આપે. અ, એ આવી ગયા છે ને? તમે ક કે કોઈક જગ્યાએ હું છું? તમે આવીને પોતાની ડિલિવરી લઈ જાઓ મારા સાથે એવું થયું છે કેમ કે અમારા ઘેર જે તમે જોઈ શકો થોડીક અંદર આ અંદર ગલી માં પડી જાય ત્યારે અમે કહીએ કે તમે અહિયાં આવો અમને ડિલિવરી આપવા માટે. તે કહી કે, ના, અમે ત્યાં નથી આવવાના. તમે આ જગ્યા આવો ને પછી ડિલિવરી લઈ જાઓ તો એવું થોડુંક, મને એવું હોય ને કે મને ગુસ્સો આવે. કે તમે એક તો ઓનલાન ઓનલાઈન શોપિંગ, મતલબ શું? તમે પો જે વ્યક્તિ એ ઓનલાઈન શોપિંગ માટે તમને જે વસ્તુ મંગાવી છે એ તમે એને પોતાના એના ઘેરે જઈને તમે આપો પણ અહિયાં ક્યારેક એવું હોય કે તમે બોલાવે કે ના ના હું ત્યાં નથી થી જવાનું તમે અહિયાં આવીને લઈ જાાવ એ વખતે મને તો એવું લાગે કે હું ઓર્ડર કેન્સલ કરી દો એવું મારા સાથે થયું છે બે ત્રણ વાર તો મેં એપમાં જઈને એને હું એપ્લિકેશન આપી કે આવું આવું મારા સાથે થયું છે તમે કઈક કરો તો એ એ જે કસ્ટમર કેર છે એ મને કીધું કે હા આ આ માટે તો થોડુંક મને દુઃખ છે કે તમારી સાથે એવું વધુ થયું છે તો એ એ માટે હું એમને અ એપ્લિકેશન લખાવેલીને પછી એ લોકો આ મારું પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યું કે તમારા સાથે દુબારા એવું ન હોય એ માટે હું માફી માંગુ છું એ બધું મારા સાથે થયું છે તો તમારા સાથે તે એ બધું કઈક કેયું છે કે તમે ઓર્ડર કરો ને બીજા જગ્યાએ તમને કં કે તમે લેવા આવ
હા મારા જોડે બે ત્રણ વાર થયું છે કે મેં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું કે મને ઇમ્પોર્ટન્ટ વસ્તુ મંગાવી હતી જેનું મેં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું અને ડિલિવર થઈ પણ ગયું હતું પરંતુ જે લોકેશન એ લોકો મેંકેશન જે નાખી હતી એ લોકેશન પર આવતા નથી અને તે લોકેશન પરથી નીકળી ગઈ પછી ફોન આવે કે આ લોકેશન પર હમણાં હું હત તમે નહી આવ્યા અને આમ કરો પલણ કરો લીખણું કરો એટલે ત્યાં એ લોકો દસ મિનિટમાં ઉભી રતા નથી એ લોકો કે કે અમે ત્યાં ઉભી રહેલા હતા તમારી ભૂલ તમે નહી આવ્યા એવું બને ઘણી વખત મને બીજે લોકેશન પર બી બોલાવ્યું છે અને તેનો હું ઘણી વાર બે બે વાર તો રિપોર્ટ કર્યો છે પણ હજુ સુધી મને એટલું કઈ ઠીક ઠીક જવાબ નથી તો મને તો એ અમુક વાર ગેર ફાયદો લાગે છે
ના તમે તો પછી તમે જે એપ્લિકેશનથી તમે ઓર્ડર કર્યું છે એમાં જઈને તમે એપ્લિકેશન આપો એ કસ્ટમર કેર ને કોલ કરો અને પછી કેવું કે મારા સાથે એવું એું થાય ને હું પછી તમારીથી સોપિંગ નથી કરવાની એ બધું મારા સાથે તો બે ત્રણ વાર થયું છે તો મેં તો એપ્લિકેશન આપી હતી કે મારા સાથે એવું થાય ને બીજી જગ્યાએ બોલાવે કે તમે આવીને પોતાનો અ પાર્સલ લઈ જાાવ તો એવું તો ના થાય ને અમે પૈસા આપીએ ને ઓનલાઈન શોપ કરીએ પછી તમે કે કે બ જગ્યાએ આવો એ બધું મને નથી ચાલે
હા બિલકુલ સાચી મેં બે બે વાર તો રિપોર્ટ આપ્યા છે પરંતુ તેના ખરેખર તો સાચા મતલબ અ મને સંતુષ્ટ થાય એવા આન્સર મળ્યા નથી સામેથી તો હું એ તો તે એપ્લિકેશન પરથી ઓર્ડર કરવાનો જ બંધ કરી દીધું છે
હા કઈની પો પોતાના એ કસ્ટમર કેર પણ છે ને ક્યારેક તમને સોલ્વ કરી નાખે તમારું પ્રોબ્લમ ક્યારેક એ ધ્યાન નથી આપતા એવું થઈ જાય
હા બિલકુલ સાચી વાત તો આપણે આજ રીતે નવા નવા ટોપિક પર આગળ કોઈ વાત કરતા રહીશું અને મને તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ છે
હા મને પણ તમને તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થી હું તમારો ખુબ ખુબ આભાર
હા થેન્ક યુ